બસ મજામાં તમે બોલો
બસ મજા મજામાં હવે તહેવારો આવશે એટલે ખરીદી કરવા જઈશું-
હા હું બી રક્ષાબંધન કરવા મારા ભાઈન ઘે જવાની છું આ વખતે તો મારા ભાભી આ્યા છે ને-
એટલે પહેલી રક્ષાબંધનને એટલે અમારે બી- ભાઈ ભાઈ ભાભી ની પેલી રક્ષાબંધન ને એટલે વિચાર છે જવાનો- આ આગળ તો જોઈએ કેવો વરસાદ છે બાકી તો ઈચ્છા તો છે જ જવાની સો ટકા
હા સારું ફરી આવું એટલું સારું હવે એ બાજુ તો ફરવાનું સારું છે એટલે બે ચાર દિવસ તમે રોકાઈ જાાવ તો એ ચાલે-
હા મજા આવે ત્યાં તો બહુ મજા આવે અમે કાઠ્યાવાર જેવા તો તહેવાર કંઈ નહીંતા
હા એ વાત બરાબર તમારી હવે ગોરીબ રથની આવશે હમ ત રક્ષાબંધન બી આવશે ગણેશ ચતુર્થી આવશે નવરાત્રી આવશે
સાતમ માઠમ જન્માષ્ટ અષ્ટમી બધું જ હવે આવશે તહેવારો ચાલુ થઈ જાય એ જ્યાં સુધી ઉત્તરાયણ આવશે ત્યાં સુધી તહેવારોને તહેવારો જ છે
હા તહેવારો વધશે એટલે પછી પછી લગનગાળો ચાલી થશે
હા ઉતરાયણ પતે પછી લગાને ગાળો ચાલુ થઇ જશે
હો લગ્ન ગાળું અમે તો હવે ગયા વર્ષે તો લગ્ન ગાળામાં બે લગ્ન હતા એક મારા મામા ન ભરી નતું હવે આ વર્ષે જોઈ કેવી રીતના છે
અમારે બી એવું જ હતું એક માર જેઠના બાબાનુ હતું ને એક અમાર માર ભાઈ નું હતું તો આખો ટાઈમ બધો ખરીદી કરવામાં જ નીકળી ગયો અ બધી હલ્દી ના ડ્રેસાને હવે તો કેવું થઈ ગયું છે હલ્દીના ડ્રેસ અલગ ગરબા ના ડ્રેસ અલગ છે પછી સંગીતના ડ્રેસ અલગ બધું અલગ અલગ અલગ શોપિંગ કરવાનું બી ફોર આફ્ટર બ્રઇડલ બી ફોર પછી ગ્રૂમ બી ફોર બધું જ અત્યારે તો કેવા નવા નવા ટંટા નીકળ્યા છે બ્રાઇટ ટુ બીમ ટુ બી હલ્દીના મહેંદીના બધા જ અલગ અલગ ડ્રેસીસ કર ખરીદવાના અને પછી એન્જોય કરવાનું ફૂલ
એ તને બીજું પાછુ વરી બધા એ કોડ મૂક્યું હોય અલગ અલગ કલર નું રંગનો કે પછી અમારે હલ્દીમાં આવે છે ને પીળાની જગ્યાએ ખાતો પછી ગુલાબી પહેરે ખાતો પછી શું કેવાય આપણે પેલું બીજું કયું ખર હા આપડે
પેરે છે પછી લાાઈટ પેલું પહેરે છે લાાઈટ કલર લાઈટ ક્રીમ કલર છે આ આઈવરી કલર જેવું રાખે છે
અને પાછુ પેલું અમારે તો હમણાં મૂક્યું હતું ને તો એ પેલું બ્લુ કલર મૂક્યું હતું વાદળી કલર રાખ્યું હતું અમારે તો લગ્નમાં બોલો
હા હા
હ તમારે તો ખરીદી બી એટલી હતી મારે તો બંને લગ્ન ની ખરીદી હોય એટલે આ હું પંદર દિવસ પહેલા ખરીદી કરી પંદર દિવસ પછી ભય ના લગ્ન ની ખરીદી કરી હવે શું છે ઘરમાં ગાડી ચલાવા વાળી તેમ પર હું એકલીશ એટલે જયારે હોય ત્યારે એટલે જઈએ બજાર માં ક્યાં ગમતું નથી ક્યાં લેવાનું છે પેલું ડ્રેસ આ ડ્રેસચ એ ડ્રેસ મેચિંગ કપડા ન માલ માલ પત હશે ને પાછું શું કેવાય આપડે એનું મેચિંગ છે ને ટીે ટીકો સેટ એવું કઈક જોઈએ તો એના માટે જઈએ પશું અમારા શું નહેસી છોકરીને જે લગ્ન કરીને મારા ભાભી જે આવવાના હતા એટલે એમના માટે પાછા ડ્રેસ હોય અમારા એમને ડ્રેસ આ હોય ને એના મેચિંગ સિંગ એવું સેટ બુટી એવું બધું હોય ને શ ચુડી હોય ને પાછું ચપ્પલ ને એવી રીતના હોય બધું એવું બધું અને લગ્ન પતે એટલે એટલી થકાવટ હોય થાકી જઈએે એટલે બે ચાર દિવસ તો આમ થાંક ઉતારવા જ નીકળી જાય અમારે તો હ અમારામાં પાછું એવું હોય ને કે લગ્ન કરીને આઈએ એટલે પેલા મંદિરે દર્શન કરવાના બી હોય અમારે
હા
હોઉં બોલો બીજું બધું મજામાં છે ને
હો બધું જ મજામાં છે બીજું
તમારા બાજુ નથી લાગી નવરાત્રીની સેલ બેલ કઈ ચોલી ની
ના હવે બજાર નીકળીએ જઈએ ખબર પડે તો હજુ તો બજાર નીકળાય એવું છે નહી થોડું કીચડ કીચડ જેવું છે એટલે નિરાતેે જઈશું આમ તો વરસાદ તો જોકે છે ને પણ આવેે જેટલો પડ્યો અને એમાંય કીચડ કરી નાખી શકાય છે
હોઉં એ
કામવાડીઓ બી નથી આવતી એનો બી ત્રાસ બહુ છે અત્યારે જ ફોન આવ્યો કામવાડીનો કાલ નહી આવવા નીવા જ પાછું ખઈ લીધું તો હવે વાસણ ના ઢગલા વાસણ ઘસ્યા હવે પાછું અંદર જઈશું બેડરૂમ અવેરીશું કરીશું ત્યાં તો છોકરાના સવાર પડશે એટલે છોકરાઑનો નાસ્તો આ તે એમાં ને એમાં રાખો ટાઈમ જતો રહે
બરાબર બરાબર જોઈએ હવે શું બનાવાનું છે પછી કાલે નાસ્તામાં
કાલે નાસ્તાનો વિચાર છે બટાકા પોવા અને આલુ સેવ ને એવું જ આપી દેવાનો વિચાર છે કે વાસન ના ઢગલા થશે તો કોણ ઘસશે એટલે વિચાર જ નહી કાલૅ હેવી બનાવવાનો
બરાબર બરાબર હવે મારે તો એવું વિચાર છે કાલે પેલી તો છે ને મગની દાળમાં પરોઠા બનાવવાનો વિચાર છે એટલે દાળ પલારીને મૂકીશું પછી સવારે જોઈએ કેવી રીતના સેટ થાય જે દાળનું સેટ ના થયું પરાઠાનું તો પછી આપણેે શું કેવાય પેલું ઢોસા જેવું નથી નાના ઉતપા જેવું એવી રી નવું કઈક બનાવી દઈશું જે શું કરીએ પછી અમે તો ચ્ચેને દાલ પલાળેલી હોય ને એટલે એના મિક્સર માં નાખી ને બેટર જેવું ઢોસા નું કેવી રીતના બનાવીએ એવી રીતના બનાઈને ના ના એ શું કમઢોસા જેવું બટર એટલે શું કરું કે મગની દાળ ને પાણી ને થોડું હળદર નહી મીઠા મરચાનું પે હોય મીઠા મરચુ શું મરચાં અને આદુ લસણની પેસ્ટ બનાઈ ને એમાં બીજું મસાલો એડ કરી ને એવી રીતના ઢોસા કા તો જે ઉતપા છે એ બનાવવાનો વિચાર છે જોઈશું તો ભી કેવી રીતના થાય છે?
હા એ બી સરસ લાગે કેપ્સિકમ ને ટામેટું નાખીને બનાવીને ને ઉપર થોડું ચીઝ-વીઝ ખમણી નાખે ને તો છોકરાઓને સારું લાગે
હા ચીઝ બનાવીએ તો બી સારું લાગે હા તો શું કઈક પૌષ્ટિક આહાર જેવું થઈ ગયુજેમ કે મગની દાળ તો સારી કહેવાયને. હા
હા બહુત મસ્ત, એમાં તો કેટલું પ્રોટીન હોય મગની દાળમાં બધી દાળમાં તો જો કે એકચુલી હોય જ છે. પણ મગની દાળમાં બી ખાસું પ્રોટીન હોય એમ
હો મારે તો શું મગની દાળને ભાત બી બહ જ ગમે. આમ કહીએ ને કે બહુ મોડું થતું હોય તો ફટાફટ મગની દાળ ને ભાત બનાવી દઈએ અમે ઘરે. કા તો પછી ખીચડી બનાવી દઈ બઉ આમ મોડું થતું એ એ દિવસે કા તો શું હોય કે સવારે થેપલા અને ચા ખાધું હોય નાસ્તો. એટલે પછી બપોરે રોટલી ખાવાની ઈચ્છા ના હોય છોકરાઓની તો પછી એવી રીતના ખીચડી કાતો મગની દાળ ભાત કરી નાખીએ એવું. પછી સાઈડમાં અથાણું લઈએ. હવે મગ ની દાળ ભાત જોડે અથાણું તો બઉ જ આવે અત્યારે બનાવ્યું તું હવે ગરમી માં કેરી નું બનાવીને મૂક્યું અને બીજું મરચાં નું ને લીંબુ નું બનાવ્યું.
અમે બી બનાયા થાણા કેરીનું બનાવ્યું ગુંદાનું બનાવ્યું. લીલા મરચાં લીંબુ નું બનાવ્યું, રીંગણ નું બનાવ્યું. એક થોડુંક મિક્સ બનાવ્યું લીંબુ, રીંગણ, ગવાર, ને બધ્ધુ. એવી રીતે થોડુંક મિક્સ બનાવે.
હા એ ખાટું મીઠું સારું લાગે એવું બીજું તો શું. આજે તો સવારેથી હવે માથું ચડ્યું છે બપોરે આપડે ચાર વાગે પીધી એટલે થોડું સારું લાગે છે હવે આજે તો જોઈએ વહેલા જ જઈશું કેમ કે કાલે પાછું સવારે વલ્લુ ઉઠવાનું ને એટલે હવે મારે તો ખાલી રવિવાર જ રજા હશે બીજું તો કોઈ દિવસ રજા હોય નહી એવુ. કન એન્યુ ચાલુ જ રહેવાનું છે બધું એટલે હવે રવિવારે લેટ ઉઠીશું મોડા સુધી ઊંઘીશું બાકી તો સોમ થી શનિવાર તો રેડઈ જ આખો ટાઈમ આઠ થી છ સાડા છ તો વાગશે એમ છે.
છેઓ.
હઓ હવે શું છે કે રજાઓ થી આજે તો પહેલું દિવસ હતું ને એટલે થોડું ઊંઘ આવતી હતીતી પણ હવે કાલ થી તો એકદમ બેસવું જ પડશે ધ્યાનથી. આજે પેલું દિવસ હતું તો ઠીક ઠાક ચાલીયુ બાકી હવે કાલ થી, તો એકદમ વ્યવસ્થિત જ બેસવું પડશે એવું છે.
થાક ખાયો
સારું બ બીજું બોલો તમે?
બસ બીજું બધું શાંતિ છે હવે જોઈએ આંટીને ટિકિટ આઈ ગઈ? કદાચ હવે મા જેેઠાણી બી કદાચ હવે જોવાના થસે? એક બે દિવસમા એ બી જતા રેશે જે ફોરેનથી આયા ને એ બી અતાર તો પીયરમાં છે. હવે જઈ હવે જ મારા જેઠાણી બી આવેલા છે ને ફોરેન થી, એ બી હવે એક બે દિવસમાં જશે.
બરાબર બરાબર હા એમને ત્યાં બી હવે તો સ્કૂલ બધા નિશાળો ખુલી જશે ને?
હમ્મ બધી નિશાળો ખુલી જવાની એટલે-
હા સારું એ ફરી ગયા એવુને અત્યારે તમારે ત્યા-
હ ફરીને ગયા-
એ અત્યારે તમારે ત્યાં છે કે પછી જતા રહ્યા?
ના જતા રહ્યા હોય તો?
અચ્છા એવું છે, એવું બરાબર એમને બી મારે મળવાનું હતું પણ હવે શું કરીએ? સમય ન જેવું મેળ થતું જ નતું એવું
હા હા હા
હ બ બીજું બધું શાંતિ છે ને-
હો હું બધું શાંતિ છે અરેક પું- હલો હલો હો મમ્મી પપ્પા મજામાં-
તમારા વાઓ કો મજમ હશે ને-
બઉ મજામાં છે તમારા મમ્મી પપ્પા મજામાં ભાઈ બહેન બધા મજામાં-
હો હ સારું મજમાં જોઈએ હવે-
હમ-
ચલોો ઠીક છે મુકુ જય શ્રી કૃષ્ણ જય માતાજી-
હ જય માતા જી